ઓ
હલો હા આવે છે અવાજ.
અવાજ આવે છે મારો.
હા આવે છે.
તમારો અવાજ બહુ ઓછો ઓછો આવે છે હલો.
હલો. હલો હલો. હા આવે છે અવાજ.
હા આવે છે હવે.
હા બોલો.
કેમ છો મજામાં.
હા હો મજામાં.
હલો.
હ અ.
બેજ મિનિટ ચાલુ રાખજો. હલો.
હા બોલો.
કેમ છો મજામાં.
હા બસ મજામાં હો તમે મજામાં.
બસ હું બી મજામાં ઘણા દિવસે તમે તો આપડે વાત થઈ પાછી.
અ હા.
બીસી થઈ ગ્યા હસો હે ને.
હા હમણાં ટાઈમ ની હતો.
બરાબર છે. બરાબર છે. શું છે જમ્યા છો બાકી છે હજુ?
નહી જમી લીધું.
અચ્છા.
હવે રસ્ટ્ટચ કરવાના.
બરાબર બરાબર હ બપોરના તો ઊંઘી જતા હશો ને?
હા થોડી વાર પાકું.
બરાબર છે. આમ તો ઊંઘું જ જોઈએ. બપોરના થોડો
હા એ પંદર વીસ મિનિટ અડધો કલાક નો જો આરામ થઈ જાય ને તો પછી પછીનો ટાઈમ સારો એવો રીતે અને થોડું એક્ટિવ લાગે એમ. માઇન્ડ થોડું રિલેક્સ થઈ જાય.
માઇન્ડ રિલેક્સ થઈ જાય. થોડીક એનર્જી આઈ જાય એવું લાગે.
હા. હા પણ પછી જો વધારે સુવાઈ જાય. ને તો પાછું આડસ આળસ ભરાઈ જાય. સુસ્તી સુસ્તી ભરાઈ જાય.
હા સાચી વાત. કારણ કે વધારે થોડોક બે કલાક બે કલાક ઉપર સુવાઈ જાય.
હમ.
તો પછી હેરાન થઈ જાય. તો પછી આળસ આવે બહ
હા તો બહુ આળસ આવે.
કેવું છે. કે અર્ધો કલાકની ઊઘ મળે ને બપોરના તો તમારું થોડું ફ્રેશ થઇ જાય. બોડી ફ્રેશ થઈ જાય એકદમ.
હમ.
ઘણા લોકો કેવું હોય છે. કે મોસ્ટલી આપડ ગુજરાતમાં તો ઘણા અ એસી ટકા સિત્તેર ટકાને તો આવી રીતના જમીન જોતું જોય છે.
હા.
બરાબર છે. બાકી કે બહાર આવી સિસ્ટમ કોઈ છે નહી.
નહી પણ હવે તો હવે તો છે. ને મેં હમણાં અ જોયેલું હતું. કે હવે તો ચાઈનામાં જાપાન એમાં એવું છે. કે લંચ ટાઈમ પછી એ લોકોની ચેર જ એવી હોય છે. કે પંદર વીસ મિનિટ અડધો કલાકનો એ લોકોને બ્રેક આપે છે. અને એ લોકો એ ચેર પોતાની ચેરમાં જ સુઈ જાય છે.
હા કી જાય છે. સાચી વાત.
હવે એવું રિસર્ચ થયેલું છે. ને કે બપોરની ઊંઘ સારી છે. અને વધારે એક્ટિવ કરે છે. લોકોને એટલે એટલે પછી ત્યાં જાપાન માં એમાં એવું છે. કે ત્યાં ત્યાં જ એ પોતાની ચેર પર જ એ લોકો આરામ કરી લે એમ.
હા સાચી વાત ત્યાં તો કેવું છે. કે જાપાન અને ચાઈના બંને જગ્યા કે ખાલી ચાઈનામાં છે. બહ આઈડિયા નથી. પણ કેવું છે. કે ત્યાં તો સ્કૂલમાં જતા હોય ને બાળકો ત્યારથીને જ ચાલુ થઈ જાય છે.
હા સ્કૂલમાં બી એ લોકોને લંચ પછી આરામ કરવાની આદત પાડે જ છે. કે લંચ પછી અડધો કલાકનો આરામ કરી લેવાનો.
હા એટલે ત્યાં ત્યારથીને જે એ વસ્તુ એ લોકોને આદત મલબ હેબિટ પડ
એટલે હવે હવે એવું છે કે હવે ઓફિસો બી એવી જ રીતે એ લોકોએ ચેર બી એવી જ રીતે ડિઝાઇન કર કરેલી છે કે એ ચેર લાંબી થઈ જાય ને એ લોકો લોકો આરામ કરી શકે એમ
હા એટલે એનાથી જ કેવું છે કે સ્કૂલ ને એ બધી વસ્તુ રને જ્યાં લોકો એ મતલબ અ પછી ઓફિસમાં બી એ વસ્તુને અ અપનાવી લીધી છે. કે મતલબ જે પણ એમ્પ્લોઈઝ
ડલી રૂન જો ડેલી રૂનમાં લોકો સવારે વ પ ઉઠતા હોય તો એ લોકોને પેલું કેવું કે બપર થાય ને ત્યાં થાકી જાય. એટલે પછી જો અડધો કલાક નો જો આરામ મળી જાય ને તો પાછું એક્ટ મૂડ ચાલુ થઈ જાય એટલે વાંધો ના આવે એમ.
હા હ કેવું છે બે અ ઘણી બધી વસ્તુ છે જેમ કે હવે કોઈ કોમ્પ્યુટર ઉપર બે કામ કરતો હોય તો એના માટે બી થોડું પેડું છે કારણ કે તમે સ્ક્રીન પર સતત બે ત્રણ ચાર કલાક સુધી હોવ એટલે પછી થાક લાગી જતો હોય અને બીજી રીતના બી છે કે આપડણે કોઈ ફિઝિકલ વર્ક કરતા હોય તો એમાં પણ એવું જ છે કે સતત ત્રણ ચાર કલાક માટે કામ કરો એટલે પછી થોડોક આરામ ની જરૂર પડે જ.
હા એટલે જ ને એટલે આમ બપોર ના થોડું અડધો કલાક ઊંઘાઈ જાય ને તો સરસ. માઇન્ડ બી રિલેક્સ થઈ જાય અને બોડી બી એક્ટિવ થઈ જાય.
હા એ અડધો કલાક એ અડધો કલાકની જે ઊંઘ હોય છે ને એ આપડા રાતની જે સાત આઠ કલાક ની ઊંઘ થાય એના કરતા ધર્મ શક્તિશાળી છે. લેવું છે એમ.
હમ.
ચાઈના જાપાન આ બધી વસ્તુમાં બહુ આગળ છે. બધું એ
હમ હા સ્યોર અને જાપાન તો કેવું છે કે આપડા કરતા નહી નહી તો વીસ આપણે અત્યારે બે હજાર જ છવીસ માં છે ને એ લોકો આપડા ત્યાં બે હજાર પચાસ માં જેવી ટેકનોલોજી હશે ને એવી ટેકનોલોજી યુઝ કરે છે અત્યારે.
હા
એટલે બહુ ટેકનોલોજીમાં એ રીતે બહુ જ આગળ છે અને ડિસિ પ્લિનમાં પછી પેલું ટ્રેનમાં બી મેં હમણાં જોયેલું હતું કે ટ્રેન એક સેકન્ડ ભી લેટ થાય ને તો એ લોકો લેખિત સોરી કે એમ અને બધાના બધાના ટિકિટના પૈસા રિટર્ન આપે ને એ બધું બહુ જ ત્યાં બહુ જ ડિસિપ્લિન રહી છે બધા.
હા ડિસિપ્લનમાં તો સૌથી પેલા આવે છે આપડ એ જે ડિસિપ્લન એ લોકો રાખે છે બધી રીતના લોકોનું ઓફિસ કલ્ચર જે છે. જેમ કે કેવું છે કે ત્યાં અગર અ ઓફિસે જતા હોય એટલે કોઈ કાર લઈને આવતા હોય એ એમ્પ્લોઈ એટલે કેવું હોય કે જે પાર્ક પાર્કિંગમાં છે ને કોઈ પેલા આવી જાયને તો એ સૌથી લાસ્ટ વાળું પાર્કિંગ હોયને ત્યાં પાર્ક કરે.
હા એ ડિસિપ્લિનમાં બહુ જ માને છે કે
કે કદાચ હા લાઈનમાં પાર્ક પાર્કિંગ અને કેવું હોય કે જે લાસ્ટ વાળી પાર્કિંગ હોય કોઈ પહેલા સૌથી પેલા આવી જાય તો એ ત્યાં પાર્ક કરે. કારણ કે કોઈ લાસ્ટમાં જે કોઈ કદાચ લેટ થઈ જાય ને તો એને સૌથી નજીક નુ પાર્કિંગ મળે ને
જ હા અને એનો ટાઈમ વેસ્ટ ન થાય.
હા એટલે આ એ લોકો બઉ એ રીતના બઉ એક મતલબ
એ લોકો ડિસિપ્લનમાં રહે છે કે અને બી જયાનું વિચારવા વાળા છે કે ચલો આપણે આપણે થોડા વેલા આવ્યા છે તો આપડે થોડું દૂર જશું તો વાંધો નહી એમ. અને અ અને પછી એ લોકોને સ્કૂલમાં બી જો સ્કૂલમાં ભી આપડે આપડે કેવું છે કે કૈપેણ કૈપણ અ મતલબ સ્કૂલ નું કે કઈ સફાઈ નું કે કામ કરાયું હોય તો આપડે લોકો કેટલું બોલીય છીએ. પેરેન્ટ્સ તરીકે કે મારા છોકરાને કામ કરાવ્યું આ તે અને ત્યાં તો સ્કૂલમાં કુકિંગ છે કે સફાઈ છે એ બધાનાજ ક્લાસીસ હોય છે.
હા, એ લોકો તો બધું બધું જે લાઈફ માં જે રિયલ જે છે એ બધી વસ્તુ અ શીખવ શીખવતા હોય છે.
સફાઈ બી બધા એ બધા પોતાનો ક્લાસરૂમ પોતે જ સાફ રાખે છે, પ્લસ સ્કૂલની સફાઈ અમુક અમુક અમુક ક્લાસીસનો વારો હોય છે કે એ સ્કૂલની સફાઈ કરે એવું બધું. જે રુટીન જે આપડે લાઈફમાં હોય ને એ બધું ત્યાં સારી રી તે શીખવાડવામાં આવે છે, એટલે એ બહ સારી વાત છે એમ
હા, એ સાચી વાત છે કે મતલબ કેવું છે એ લોકો ડાયરેક્ટ જે નાની એજ હોય ને ત્યારથી જ રિયલ લાઈફમાં ડિસિપ્લિન ત્યાંથી જ શીખાઈ દેવામાં આવે એને
હમ્મ.
કે જમ જમવાનું કઈ રીતના બનાવવાનું.
આપણી લાઈફમાં ડિસિપ્લિન તો ખાસ જરૂરીજ છે કે ડિસિપ્લિન વગર તો તો લાઈફ નો કોઈ અર્થ જ નથી.
પણ એ ત્યાં એ ત્યાં શીખવાડે છે. તો એ બેસ્ટ છે, એમ
હા સાચી વાત ના મે આપડે શું છે કેવું કે આ જાપાનજ એવી કન્ટ્રી છે મલબ ત્યાંથી આપને ઘણું બધું શીખવા મળે. બધી બાબતમાં ડિસિપ્લિન છે ટેકનોલોજી છે. હ તમે જોઈશો. આપડે અ જે ઇલેક્ટ્રોનિકસ ઘણી બધી વસ્તુ જે છે. પાન થીને જ આવતું હોય છે. બરાબર છે એની સામે ચાઈના પણ છે પણ ચાઈનાનું કેવું છે, કે અ ચાલે તો ચાલી જ ગયું ને ના ચાલે
હા, સાચી વાત છે એ ચાલે તો ચાલેને અને ન ચાલે તો તરત બગડી જાય અને પછી આપણે એમાં કોઈ ચાઇનાવાળા કોઈ વોરંટી પણ નથી આપતા એટલે આપણે કઈ કરી પણ ના શકીએ. પણ જાપાનીઝ વસ્તુઓ બધી અત્યારે અત્યારે પેલું કેવું કે જાપાનમાં પેલા હીરો સીમાં અને નાગાસાકીમાં જે અમેરિકા એ બોમ્બ ફોડેલાને ત્યારથી જાપાને ડિસાઈડ કર્યું કે અમે ઇન્ડિપેન્ડન્ટ બનશું એમ. એટલે જાપાનના લોકોએ આયાત બહુ જ ઓછી કરી અને પોતે પોતાના પર કામ કર્યું અને સ્કિલ ડેવલપ કરી તો એના લીધે જાપાન અત્યારે આટલું આગળ છે.
હા બરાબર છે.
હમ્મ એટલે અ આપડે બી આપડે ઇન્ડિયન તરીકે બી જો આપણે બીજાને ત્યાંથી આપણે જે આયાત કરીએ છીએ, કે ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ ને એક્સપોર્ટ કરીએ છીએ તે ઠીક છે. પણ ઈમ્પોર્ટ કરીએ છીએ ને એના કરતા જો આપણે આપડા સ્કીલ પર કામ કરીએ ને તો આપણે આપડે પણ બહુ આગળ જઈ શકીએ છીએ, કેમ કે આપડી આપણી પાસે જનસંખ્યા બહુ સારી એવી છે.
અને ટેલેન્ટ બી બધામાં બહુ છે
ટેલેન્ટ તો કેવું છે કે બધાનું ટેલેન્ટ ઇન્સ્ટાગ્રામ ને રીલ માં દેખાય મ ન તો બીજું તો દેખાતો નથી
હા એટલે આપડ આપડે લોકો એકચુલી ટાઈમ ટાઈમ પાસ બો કરીય છીએ કે ઇન્સ્ટાગ્રામ ફેસબુક સોશિયલ મીડિયા પર બહુ વધો ટાઈમ પાસ કરીએ છીએ કે જેથી કરીને આપણો ટાઈમ બહુ જ બગડે છે આપડણે આપણા સ્કીલ પર કામ નથી કરીકતા પણ જો આપણેે આપણા સ્કીલ પર કામ કરીએને તો બહ સારું છે કે અ આપણે પોતે ઇન્ડિપેન્ડન્ટ
કામ છે ને અત્યારે ઇન્સ્ટાગ્રામે જ બગાડી દીધું છે કે માણસ શું કેવાય કોઈ જાતનો મતલબ ફોકસ નથી રેતો એનો
સારું ચાલો તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું પછી વાત કરીએ આપડે
ઓકે ઓકે હા
હા